શું કરો?
બસ, બેઠા અહીંયા ઓફિસમાં.
એવું હોય એમ ને.
હમ્મ.
ગરમી-બરમી જેવી પડે.
ગરમી તો હશે, હ, લગભગ ચાલીસ એક ડિગ્રી.
હમ્મ, ગરમી છે કે બાપ વધારે છે, ગરમી ના કારણે ગરમી ઓછી છે, પણ પેલું જે હમ્મ, વરસાદ પડ્યો ને. બાપ તો બઉ પડે હાથ તો કોઈ ટોટો જ નહી રહ્યો બાપ ન તો
હમ્મ
વાતાવરણ આખું બદલાઈ ગયું હ ને.
હમ્મ, વરસાદ આવશે એવું લાગે હે.
હા, હો ટકા વરસાદ આવશે. હજુ જુનમાં જ આ આવી જાય. બે દિવસ અમે સાંજે સાંજે વરસાદ પડ્યો હ.
હમ્મ આજે આવશે
હમ હા કાલે રાત ના કેવું અંધારીને આવ્યુ તું વાવાઝોડવું બધું વરસાદ ને બધું પડે પડે એમ હતુંમ જવામ
હમ
પવન હતો ના ના ના આવ જ ના હોવાજ આપવું જોઈને પવન ના કારણે ખેંચાઇ ગયું બધું
હમ ખેંચાઈ ગિયું
પવન હોય એટલે વરસાદના કારણે નુકસાન એ વધારે થાય
સાચી વાત છે
ઝાડ બાર પડી જાય એના વીજળી ના તોપલા પડી ગયા હોય કોઈ જગ્યા એ આ બધું નુકસાન બહુ થાય કોક ના પત્ર બાપડાના ઉડી ગયા હોય
પક્ષીઓ મરી જાય
હા પક્ષીઓ મરી જાય બ બહુ નુકસાન થાય પાવન હોય એટલે બધા નુકસાન થાય વરસાદ એકલો બેઠવો પડતો હોય ને તો બાહો વધો નહી આવતો હમ હજુ આમ શું ખેતી માટે વરસાદ એટલો બધો પડ્યો ને જેવો જોવો એવો
એક ધનનો બરાબરનો વરસાદ પડી જાય તો બાફને વધુ નીકળી જાય
હા તારમ શું હોય કે ભાઈ ગરમીની આટલી બધી ગરમી પડી હોય એટલે જમીન ની અંદર શું હોય નકરો ઉખરાાટ હોય બાફ હોય એટલે એ બધું પાણી પીવ ગ જેમ પાણી વધારે જેટલું જમીન ની અંદર જાય ને અને શોષાય એટલી એ ઠંડક ત્યારે બસું બના એમ કે જમીન ની અંદર પાણી હજુ પૂરેપૂરું સોષાયું નથી
હમ તળાવ બળાવ ભરાય તો એના લીધે પણ
હા ત હા તળાવ બળાવ ભરાય બધું આ બધી જગ્યાએ થોડું થોડું પાણી ભરાઈ રહ્યું હોય એવું બધું થાય તો થોડું પેલું થાય અને જમીન ભાવ તો રોલે પહી હારી થાય
હમ
ન ક બાકી તો અત્યારેમ બધું છેવું થઇ જાય આ જુનાગઢ ના એ સાઈડ બહુ વરસાદ પડ્યો
હા એ માંગરો એ બાજુ વધારે વીસ વીસ ઇંચ વરસાદ પડે નદીઓમાં પૂર આવી ગયા
ના અત્યારે તો બવ પૂર જેવી સ્થિતિ હાલ સરકારે એન ડી આર એફ ની ટીમો ઉતારી દીઘી ગણતો
હમ
રાહત બચાવ કાર્ય બી ચાલુ કરી નાખ્યું છે
હાજુ બે ત્રણ દિવસ રહેશે એવું કહે છે
હા બે ત્રણ હજુ હજુ હવે વાતાવરણ સિસ્ટમ જ હવે આમ પેલી રી તૈયાર થઈ છે એમ વરસાદ માટેની
મુુંબઈમાં એના કરતા ખરાબ કંડિશન આપાય
હા મુંબઈ મુંબઈ વરસાદ વધારે પડ્યો આ વખતે બહુ પડ્યો એમ પશ્ચિમ બંગાળમાંવ પેલી ખાડી ની અંદર જે ઉત્પન્ન નથી હોય ને સિસ્ટમ થી જનરેટ થઈ હોય એના કારણે થઈને બહુ વર્ષ જોયા જો જો એમ બધો વરસાદ પડી ગયો એમ કોઈ જગ્યા એ ખાલી નહી રહી
જે હવામાનાગની જે ગણતરી હતી એમનાથી બધું વિપરીત થઈ ગયું આપણું હ વધારે જ પડે હમછ પેમેન્ટ છે
બધા આમ રાહ જોઈ રહ્યા તા વરસાદની ચાર આવશે ચાર આવશે પણ મળ પડ્યો આમ પડ્યો બધી જગ્યા એવું નહીં રાખ ખ્યું કે આ જગ્યા ની થોડા કચ્છમાં ઓછું હ
હ થોડી ઘન ભૂખ જ ઘટના છે
અને ઈ સાઈડ શ્રીનાગઢ ની સાઈડ તો ભાઈ શું દરિયા કિનારો બધું નજીક ખરું ને એના કારણે વરસાદ ન ચાન્સ વધ એમ બાજુ વાવાઝોડું વધારે થાય એમ કારણ કે મકર શન વધારે કરે હમ્મ હવે તો આમ બઉ નુકસાન બહ થાય એમ
જો થોડો વરસાદ પડી જાય તો કંઈ કક ફરવા જવું હોય તો નહીં કહી શકાય એમ પછી
હમ હા હા સો ટકા જઈ ગ હતા દ વાર કામ જવા થી બહુ વરસાદ નું પેલું એમ જવાના જ
હા અ હા નેચરલી થોડું જોવાની મજા આવે
આમ તો વડોદરા સાઈડ જાવ તો ચાલે એમ પાવાગઢ જઈયા આવે પાવાગઢ નજીક પડે ને થીક
હમ્મ પાવાગઢ નજીક પડે પછી ફાગવેલ
હમ્મ કાગવડ જોવામાં આવે પાવ હમ્મ અને તો પાવાગઢ તો આખું રીડેવલપ ને સરકારે બ જબરસ્ત મંદિર બનાવ્યું તો પે ચાલુ થઈ ગયો ને જવા માટે હ અને રોપે ચાલુ થઈ ગયો ને કોઈક ચાલુ કરવાનું રોપ ન ભાવ હવેમ હવે તો કોઈ પગથ ચડવાની એવ કોઈ બહ ઉપેલું ના ડીતા હોય એમના માટે સારું હમ્મ હમ્મ હા થ તો બહુ જબરજસ્ત મંદિર બનાય પાવાગઢે ધરમ તો એ જવાય પાવાગઢે જવાય પછી કાગવડ ખોડલધામ બહુ જબરજસ્ત મંદિર બનાય્યું હોય તે આપડો રાષ્ટ્રીય ધ્વજ મંદિર ની ઉપર ફરક
હા હા
પણ એથી નજીક આવે પડે એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જઈએ આવેય
હ એ બરોડા થી જ જવાય છે.
નજીક પડે હમ્મ બરુંડારેવા હા હ નવા ગ અમ્ની આગ હમ્મ
તેયો છે
હા તે સરદાર સરોવર ડેમ હ ને હા બે વરસ સુધી. હમ્મ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જોઈ જાય આપડા અન ત્યાંનો ડેમની અંદર થઈ ને હતા તો જો જોવા મળે જ છે ને જોવા મળે વચ્ચે જઈ એટલે તમારે કાચનું આજુબાજુનુ લગાયેલું છે એમ
હમ્મ
હમ્મ ત તો શું ઓહો ત તમારે બે દિવસ હોય સાપડા સ્ટેચ્યુ ઓફ યુનિટી મે તો બગીચા બગીચા કોઈ બનાયા હૈ. જે બ જસ બગીચા એમ બધા અલગ અલગ ફૂલો એમ કાપડે તો વનસ્પતિ એટલી ની જોઈ, જાસવડું એવા ની જોયા એમ બધા ફોરેન આઉટ ઓફ કન્ટ્રીથી ને એવી રીતના બધા લાયેલા ઝાડવા
હમ્મ, હમ્મ.
બધું અલગ અલગ બઉ ઊંચું બઉ
અમે ગેલા છે એક વખત એટલે તો હોટલોની થોડીક થોડીક સગવડતા છે. હા, હવે હવે બનીશે કદાચ લગભગ અહ ચાર પાચ પાંચ છ વર્ષ પહેલા ગયાતા ને તો લગભગ રાજ પીપડા કે એવું કઈક ચેર છે ને બાજુમાં ત્યાં આવું પડ્યું તું
હોવો
તેઓ રોકાવવું પડ્યુંતું રાત્રે
હા, પે પેહલા થોડું આગું
એક હતી ગવર્મેન્ટ રેસ્ટોરન્ટ પણ એ બોજ મોંઘી હતી એટલે પછી
હમ્મ, હા તો થોડું ભાવ રે હમ કારણ કે એના બાજુ હા એ વાત સાચી ત્યાં તો બધું જ કેવું હોય કઈક વખતે
અચરલી કુદરતી વાતાવરણ જોવાનું બધું સારું ડુંગળાળો પ્રદેશ છે બધો હરિયાળી
હમ આ બધો ડુંગર પથી શાખોય મને સૌથી મોટો આપણો ડેમ હોય સરદાર સરોવર
હમ
હમ પણ આ તો તો સગવડે બહુ થઈ જે અંદર જે આપ ઇલેક્ટ્રિક સાધનો બધો ફેવર બસો બસોની અંદર
હા બધું ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક બસો છે બધી
હમ
એટલે તો પ્રદુષણ પણ ઓછું છે
આ પ્રદુષણ તો ઘણું બધુંું થઈ જુતું હત આપડી સાઈડ જ થોડું વધારે છે આપરાત બશાર ન પ્રદુષણ થવાનું ભ જો અત્યારે આમ ગરમી માં અત્યારેમ લોકો દરેક ના ઘર એસી થઈ ગયા
હમ
દરેક ના ક્યારે એસી હે એસી શું કરવાનું અંદર ઠંડા કાવાનું બહાર તો ગરમી જ ફેંકવાનું વાતાવરણની અંદર તો ગરમી જ ફેંકવાનું પછી અત્યારેમ દરેક ના ઘરે સાધનો થઈ ગયા
હમ
ઘેર ઘેર અત્યારેમ વ્યક્તિ રત સાધનો થઈ ગયા એવું કોતે ચલે એમ અત્યારે કોઈ ચાલતું કે સાયકલ લઈને જોવા જતું જોવા મળતું નહીિ આપડે એ બહ ઓછું થઈ ગયું એમ પેલા તો લોકો હડતા જતા એમ ગાડ અને ગા મને આ બધી રીતના જવાની સિસ્ટમ હતી અતાર આમ દરેક ના ઘેર સાધનો થઈ ગયા એટલે શું કરે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો આ બહાર જ કાઢવાનું
હા
હી વસ્તુ અને એનાથી શું થવાનું ઓજોન સ્તર ઉપર આપડા જે ઓજોન સ્તર એ તૂટતો જાય
ટુક્ત હો જાયગ
હમ એના કારણે અતારનું કેમ ઋતુ હોવ બધ
ઘટનાઓ હોય ઘટના અ હા કુદરતી જે બધું બદલે ચેન્જીસ આવી ગયું આખું
હા કુદરતી ભૂકંપ ગ આવવાનું પહેલા ક્યાં ભૂકંપ આવતા હતા સાંભળ્યા હતા અત તો ભૂકમધી શિયાળામાં વરસાદ આવે ગમે ત્યારે વરસાદ આવે એમ
કોઈ ગમે તે ટાઈમ એ વાતાવરણ ચેન્જ થ જાય કોઈ નક્કી
આ પેલા તો ફિક્સ જ હતું ચોમાસામાં જ ભી વરસાદ પડતું ઉનાળા માં એટલે ગરમી પડે શિયાળો એટલે ઠંડી ફૂલ પડતી અથ તો શિયાળામાં એવું ઠંડી જોવા મળે
હમ કઈ નક્કી જ નહી હોતું ઋતુ ન કયા ટાઈમે શું ચેન્જીિસ થઇ જાય
આખું છેજ આખું અતારનું અંદરલું વાતાવરણ વર્લ્ડ વાઈઝ ચેન્જ એવું નથી કે આપણી અંદર વર્લ્ડ વાઈડ છે એમ થઇ ગયું છે એમ
ઇંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ માં અત્યારે ગરમી વધારે પડે લોકો સહન નથી કરી ચાલીસ એકતાલીસ ડિગ્રી ટેમ્પરેચર
આપણી ગરમી ને આપણી ગરમી મે ફેર પાવું કારણ કે ત્યાં શું હોય સીધા ત્રોસાા કિરણો પડતા હોય આપણે ત્રોસા પડે ત્યા સીધા કિરણો પડે એટલે બંનેની ડિગ્રી ટેમ્પરેચર સેમ હોય તમારું બી બેતાલીસ ડિગ્રીમાં તમે બાર કોમ કરી શકતા હોય યુરિપ ની અંદર ના એ સાઈડમાં બેતાલીસ ડિગ્રીમાં તમે કામ ના કરી શકો કારણ કે શું સીધા કિણવો પડેને એટલે તમારી ચામડી ઉપર બાળા ચામડી બાળે ને
થોડો બરફ નહીં ઉરેલા એ લોકો બસ હાનિ ના કરી કેને જલ્દી.
હા કેવું હોય ઋતુ પછી ઠંડક હોય ઠંક માં કેવું હોય નકરો બરફ જ હોય એટલે એ લોકો કોણ હતું યાર કદી જીલેલા જ ના હોયાર ગરમી. હા એટલે એ લોકો માટે તો બઉુ જમ રોડ વગડવા માંડે ઈ લોકોને તો આપડી બેતાલીસ ડિગ્રી રોડ નહીં વગાડતા એમને બેતાલીસ ડિગ્રી રોડ વગડવા માંડયા.
હા ભગો એ રીતે બનાવી આપડે. આખુ ચેચ થઈ ગયુ વાતાવરણ.
હા તો કુદરતી ઘટનાઓ આખી ચેન્જ જો હોય કુદરત ના હાથ નું વસ્તુ અમુક તો કોઈ કઈ જ નહી શકાતું એમ ક્યારે શું હોય એમ.
હુકો ઘટના દુનિયામાં કેટલી બધી વધી ગઈ.
બઉ બઉ બઉ તારા આ ઇન્ડસ્ટ્રીઓ કેટલી ખુલ્ તારા
રોજ દિવસ જાય એમ જમીનો ઓછી થતી જાય છે. હ ખેતી લાયક. જમીનો ઓછી થઈ જાય છે ફળદ્રુપતા વાળી અને વધતી જાય છે. તો એના કારણે બી બહુ નુકસાન થાય પ્રકૃતિને.
હમ એના કારણે થાય ઇન્ડસ્ટ્રીઓના ધુમાડા આ ના તે બધું જોવાનું ને.
તોક.
બહુ બહુ જતા
એટલે હજુ પણ પ્રદુષણ જેમ બને વધતું જશે ઘટશે નનેને એના કારણે કુદરતી આફોતો વધતી જાય.
હા સો ટકા એ તો એ થવાનું છે એના કારણે એ થઈને બધું. ધીમે ધીમે ધીમે ધીમે ધીમે તમ બધું વધતું જ જવાનું. કોઈ વસ્તુ ધટવાની નહિ. હમ મીના થાકી ગરમીના બધું આપડે લઈ જતા તારમ બધું ધીમે ધીમે વધતું જ જવાનું હોય અને લોકો ના તરમ શું ભ સુખ સગવડ સાહેબી જો અત્યારે કોઈ એવું કોઈ સહન કરવા વાળું નહી લગીર ગરમી પડી નથી. ચાલો કે એસી ચાલુ કરીને બેસી જઈએ આમાં જવું હોય તો ગાડી લઈને જઈએ. બાઈક લઈને જઈએ આ બધું ના કારણે થઈને હમ હમ. સો ટકા બધી રીતના થતો ખો રાખો મે એવું થઈ ગયું ને ભાઈ ખોરાક કોઈ તો ચો કોઈ હાર આવી.
બધા જ એક એકદમ દવાઓયુક્ત ખોરાક જયારે છોડ નાનો હોય ત્યારથી એને દવાઓન ચાલુ થઈ જાય તે બધી દવાઓ દવાઓ અને એના લીધે શરીર ઉપર એટલી બધી નુકસાન થાય છે. ત્યા તેનું માણસનું આયુષ્ય પણ સિતતેરે અટકી ગયું. ચિતતેર પેલા એ સો વર્ષ સુધી માણસ જીવતો છ એકસો વીસ વર્ષથી
ઓ તો તો તો હાઈઠાાઈઠ તો બઉુ થઈ ગયુ. પેલા સાઈઠ જીવ્યા એટલે તો કે તમે હા હા હા.
હજુ આજથી હવે લગભગ દસ વીસ વરષ પછી લગભગ પચાય અટકી ગયા હ એવું લાગે છે.
હ સો ટકા અથ તો કશું નક્કી જ નહી રહ્યું આ એટક ના પ્રમાણો કેટલા વધી ગયા ભાઈ. ખોરાકુના કારણે તે હ. બઉ જ બધી ગમ બધી રીતના વ્યસન ખોરાક આ બધું તો હ વ્યસન ખોરાક તો તોડી નાખકશે એમ લોકોને.
અને લોકો પૈસા કની કમાવાની દોડમાં દોડમાં કોઈના સ્વાસ્થ્ય વિશે સે પણ વિચારતાને
હમ.
બેડ શડયુક્ત ખોરાક ને હા તે એ બધું
હમ.
એટલે એના લીધે બહુ જ નુકસાન થાય છે.
બઉ બઉ બઉ નુકસાન છે અ તાર તો કોઈ થઈ જ ના શકાય
હમ આવ
તો એ લોકો ખાય છે એમાં તારા માલ હમ હમ ઘણા લોકો અત્યારે મગળી ચાઢી ચાઢીં ને ખાઈ છે
હમ લોકોનો ટેસ્ટ આવો જોઈએ પણ અંદર શું વસ્તુ છે શું ખરાબ નાખેલું છે એ દેખાતું નથી ટેસ્ટ આવો બસ